હલો.
હલો.
હલો હ.
આજે હું તને ખાસ વાત પૂછવા માંગતી હતી. તારા માટે માલા. ક્તિકણ એટલે શું આજકાલ ના આ શબ્દોુ સાંભળવા મળે છે.
ખુબ સરસ પ્રશ્ન છે મારા મતે મહિલા સશક્તિકરણ એટલે ફક્ત તો ભણી ગણીને નોકરી કરવી એટલું જ નહી. પણ સ્ત્રીને પોતાના જીવનના નિર્ણયો લેવાની સંપૂર્ણ આઝાદી મળવી. તેને ઘરમાં અને સમાજમાં પુરુષ સમાન અને માન સમાન અને તકો મળી એ સાચું સશક્તિકરણ છે. હ
હા તજ વાત બલ બુલ સાચી છે પણ તને નથી લાગતું કે આ જે સમય ઘણો બદલાઈ ગયો આજે સ્ત્રીઓ પાયલોટ બની રહી છે દેશની સરરહદો સાચવી રહી છે અને મોટી મોટી કમ્પની સીઓ પણ છે હવે તો આપણે સશક્ત થઈ જ ગયા છે.
હા બેન તું જે કહી રહી છે ને? તે સિક્કાની એક બાજુ છે શહેરમાં અને શિક્ષિત પરિવારોમાં આ બદલાવ ચોક્કસ દેખાય છે. પરંતુ જો તું ગામડાઓમાં કે પછાત વિસ્ત વિસ્તારોમાં જઈને જોઈશ તો આજે પણ ઘણી દીકરીઓ એ પ્રાથ પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે તે પણ સંઘર્ષ કરવો પડે છે. આજે પણ નાની ઉંમરે તેમના લગ્ન કરી પણ દેવામાં આવે છે.
હા એ વાસ્તવિકતા હું નકારી શકું નહી. ક્યારેક મને થાય છે કે આ પરિસ્થિતિ બદલાવા માટે માટે સૌથી મોટું હથિયાર કયું હોઈ શકે છે.
હા શિક્ષણ શિક્ષણ જ એવું હથયાાર છે ને જે બધું બદલી શકે છે જયારે એક દીકરી ભણશે ત્યારે તે પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થશે અને શિક્ષણના શિક્ષણ તેનામાં આત્મવિશ્વાસ જગાડશે અને તેને આર્થિક રીતે આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થશે.
હા સાચી વાત છે હા ઠીક હે આત્મનિર્ભરતા બહુ મહત્વ ની છે જયારે સ્ત્રી પોતાના પૈસા પોતે કમાય છે. ત્યારે તેની નિર્ણય લેવાની શક્તિ વધે છે કોઈના પર બોજ નથી બનતી. પણ નોકરી કરતી મહિલાઓ માટે પણ શું બધુ સરળ હોય છે.?
ના બિલકુલ નહી આજે નોકરી કરતી મહિલાઓ સામે ડબલ જવાબદારી છે તેમણે ઘર રસોડો બાળકો પણ સંભાળવાના છે. અને સાથે સાથે ઓફિસ નું કામ પણ સંભાળવાનું છે. ઘણી પરિવાર ના સભ્યો નોકરી કરવાની છૂટો આપે છે. પણ ઘરના કામમાં મદદ નથી કરતા આ માનસિક બદલવાની આ માનસિકતાને બદલવાની ખૂબ જ જરૂર છે.
હા બરાબર કહ્યું પુરુષો એ પણ સમજવું પડશે કે ઘરની જવાબદારીઓ બંનેની સરખી હોય છે. આ સિવાય મહિલાઓની શું.? સુરક્ષા પણ એક બહુ મોટો મુદ્દો છે ને જો સ્ત્રી બહારની કરતા દર્શે તો તે સશક્ત કેવી રીતે બની શકશે.
ચોક્કસ સ્ત્રીઓમાં તે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું એ સરકાર અને સમાજ બંનેની ફરજ છે કડક કાયદાઓ હોવા જોઈએ જેથી ગુનેગારોમાં ડર રહે પણ તેની સાથે જ આપણે આપણી દીકરીઓને પણ મરક્ષા ના પાઠ ભણાવવા જોઈએ અને માનસિક રીતે મજબૂત બનાવી જોઈએ.
હા બ આ બધી ચર્ચા પરથી મને સમજાયું કે મારા સશક્તિકરણની શરૂઆત આપણા પોતાના ઘર થી જ થવી જોઈએ આપણે આપણા દી દીકરા અને દીકરી વચ્ચે વચ્ચેનો ભેદભાવ બંધ કરવો પડશે. દીકરાને ઘર કામ શીખવવું પડશે અને દીકરીને આકાશ
આકા સાંભાળવાની છૂટ આપવી પડશે
અદ્ભુત્રી આ તે આખા સંવાદ ન નીચધ બહુ સરસ રીતે કહ્યું સ્ત્રી કોઈ નાથી કમ નથી તેને બસ એક મુક્ત આકાશ અને થોડા પ્રોત્સાહનની જરૂર છે જારે એક સ્ત્રી સશક્ત બનશે ત્યારે આખો પરિવાર અને આખો દેશ આગળ વધશે
હા આજે તારી સ તે વાત કરીને આ વિષય વિશે મને આ વિષય વિશે મારી સમજણ ઘણીેશ સ્પષ્ટ થઈ ગઈ છે આભાર
તારો પણ આભારતલા મહત્વના વિષય પર ચર્ચા કરવા માટે
હા અત્યારે આ બધી વાતો સાંભળીને મને એક જોરદાર આઈડિયા આવી આવી છે આપણા સામાજિક વિજ્ઞાન ના વિષયમાં મહિલા સશક્તિકરણ પણ એક ગૃહ પ્રોજેક્ટ બનાવાનો છે ખબર છે ને
હા સાચી વાત શિક્ષકે ગયા અઠવાડિયે જ આ પ્રોજેક્ટ વિશે વાત કરી હતી મને તો સમજાતું નથી કે તેમાં શું નવું કરું તારો શો આઈડિયા છે
હા આપણેે બંને આ પ્રોજેક્ટ સાથે કરીશું સામાન્ય રીતે બધા વિદ્યાર્થીઓ પ્રોજેક્ટમાં ફક્ત ચાર્ટ પેપર પર ફોટો ચોટાડીને અથવા નિબંધ લખીને લાવશે પણ આપણેે કંઈક અલગ કરીએ આપણે આપણા આપણે આ વિષયને એક અલગ અંદાજમાં રજૂ કરી કરીએ તો
વાહ મને તારા આ વિચાર બહુ ગમ્યો પણ આપણે પ્રોજેક્ટ એવું તે શું નવું ઉમેરી શકીએ જેનાથી આપણો પ્રોજેક્ટ ક્લાસમાં સૌથી અલગ દેખાય
જો સૌથી પહેલા આપણે પ્રોજેક્ટ ના પ્રસ્તાવનામાં એ બતાવીશું કે પ્રાચીન ભારત સ્ત્રીઓ નું સ્થાન કેવું હતું જેમ કે ગગી અને મૈત્રી જેવી વિદુષી લવો વિદુષમાં લવ તેનાથી આપણા પ્રોજેક્ટ નો પાયો મજબૂત થશે
હમ અને તેના પછી ના ભાગમાં આપણે આજના સમયની સફળ મહિલાઓના ઉદાહરણ આપી શકીએ જેમ કે રમત ગમતમાં પીવી સિંધુ અને મીરાબાઈ ચા ન બિઝનેસમાં કિરણ મજુમદાર શો અને િકમાં કલ્પના ચાવલા આ બધી સ્ત્રીઓની સક્સેસ સ્ટોરી ક્લાસમાં બધા વિદ્યાર્થીઓને ખૂબ પ્રેરણા આપશે
હા હા બધા સિવાય પ્રોજેક્ટ ને આકર્ષક બનાવા માટે આપણે એક નવો પ્રયોગ કરીએ આપણે શાળાની આસપાસ ના ગ્રામીણ કે મધ્યમ વર્ગય વિસ્તારોની પાંચ છ એવી મહિલાઓ ન નાનો તું લઈએ જેઓ પોતાના દમ પર નાનો મોટો ગૃહ ઉદ્યોગ કે વ્યવસાય ચલાવે છે.
અરે આ તો બહ સરસ આઈડિયા છે. મોટા મોટા દાવો કરવા. કરતા કરતા આપણી આસપાસની રિયલ લાઈફ. હેરિયઝન ની વાતો પ્રોજેક્ટમાં લખીશું તો. પ્રોજેક્ટ એકદમ સારો સાચો અને જીવન લાગશે. આપણે એમને પૂછી શકીએ કે તેમને કામ શરૂ કરવામાં. કઈ અડચણો આવે છે અને તેમને તેનો સામનો કેવી રીતે કર્યો છે.
હા બરાબર. અને સ આપ પ્રોજેક્ટ ના કલઝ. માં સરકાર દ્વારા ચલાવવામાં આવી યોજનાઓ જેમ કે. બેટી બચાવ બેટી પચાવ અને મહિલાઓ હેલ્પલાઈન નંબરની. માાર ઓસો જે થી આ પ્રોજેક્ટ. ફક્ત માર્સ મેળવવા માટે નહી પણ જાગૃતિથી લવા માટે. તેનો બને છે.
ચોક્કસ આ પ્રોજેક્ટ. આપણા ક્લાસમાં છોકરાઓની માનસિકતા. પણ બદલાશે આપણે પ્રોજેક્ટ જોઈને શિક્ષ આપણું પ્રોજેક્ટ જોઈને. અ શિક્ષક પણ ખુશ થઈ જશે એ તો કાલે બપોરે મારા ઘરે આવજે. આપણે બંને મળીને આખું પ્લાનિંગ પેપર પણ ઉતારી દઈશું. હમ.
હા ચોક્કસ શું કરી જરૂરી ચાર્ કલર. પેન અને ડાયરી લઈને આ વિશે આપણે આ પ્રોજેક્ટને આપણી. સ્કૂલ નો બેસ્ટ પ્રોજેક્ટ બનાવીશું.
પાકો તોો કાલેે મળીએ આવજે.
હા કાલે મારી.
તું નીકળે તે પહેલાં મારા મગજમાં હમણાં એક બીજો બહુ જ મહત્વ. મહત્વનો મુદ્દો આવ્યો છે. જે આપણા આ પ્રોજેક્ટને બાકી બધા કરતા એકદમ અલગ અને. આધુનિક લોક આપશે.
અરે વા બોલ બોલ એવો કો એમ મુદ્દો જ છે. જે મારાથી રહી ગયો.
ડિજિટલ સશક્તિકરણ. આજનો યુગ ઇન્ટરનેટ અને સ્માર્ટફોન નો છે આપણે. પ્રોજેક્ટમાં એક આખો શેશન એવો રાખવો જોઈએ. કે કઈ રીતે ડિજિટલ સાક્ષરતા મહિલાઓને સશક્ત બનાવી રહી છે.
હા તારી વાત તો સો ટકા સાચી છે આજ ગામદેન મહિલા. પણ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી જયારે બેઠા. હ અર જેેવા કે કુકિંગ સિલાઈ ચમકી આ.
આર્ટ ક્રાફ્ટ દુનિયા દુનિયા સામે લાવી રહી છે અને. પેશા કમાઈ રહી છે.
હા અને એટલું જ નહીિ ઓનલાઈન બેંકિંગ અને ડિજીિટલ પેમેન્ટ શીખવાથી. મહિલાઓ અને આર્થિક વ્યવહારો જાતે કરી. કરતી થઈ ગઈ છે હવે તેમને બેંકમાં બેંકના કામ માટે. ઘરના પોળષો પર નિર્ભર રહેવું પડતું નથી કારણ કે ડિજિટલ દુનિયાએ મહિલાઓ માટે. પ્રગતિના નવા દરવાજા પણ ખોલી દીધા છે.
હા આ મુદ્દો ખરેખર બહુ પાવરફુલ છે. પણ આ ડિજિટલ દુનિયાના ફાયદાની સાથે સાથે કેટલાક નુકસાન અને જોખમો પણ છે, જેમ કે સાયબર ક્રાઈમ, ઓનલાઈન. શોટ અને ટ્રોલિંગ શું આપણે આ પ્રોજેક્ટમાં તેની પણ ચર્ચા કરવી જોઈએ
હા ચોક્કસ સાચું સશક્તિકરણ ત્યારે જ ગણાશે જ્યારે મહિલાઓ ડિજિટલ માધ્યમોની સુરક્ષિત ઉપયોગ કરતી શીખશે આપણે પ્રોજેક્ટમાં મહિલાઓ માટે ની સાયબર સુરક્ષા જેવી કે મજબૂત પાસવર્ડ રાખવો અજાણી લિંક પર ક્લિક ન કરવું, અને સાયબર ક્રાાઈમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ વિશે પણ લોકોને જાગૃત કરવા જોઈએ.
બસ તે તો પ્રોજેક્ટ ને એકદમ